હ.
છ.
બસ મજા તમે કેમ છો.
કેમ બસ જો. એ એકદમ મે તમને ફોન એટલા માટે કર્યો તો ખબર નહીં પિસ્તાલીસ પૂરા થયા ઉમરને શું થાય છે ખબર નથી પણ મને એટલી બધી જે કપડા જ પગના હાથના એટલું બધું દુઃખે છે કે મને સમજ તું નથી છેલ્લા બે મહિનાથી ડો ડોક્ટરોની થાકી ગઈ એક દવા ખાઈ ખાઈ ને ગૂછવાતી જ જઉ કઉ છુ તોવે પચાસની આસપાસ તમે થવા એવા અડીશનલ સપ્લીમેન્ટ જેને કે કે, વાય કે વન કે કેલ્શિયમ કે પ્રોડક્ટથી આહાર કે કોઈ દવાઓ ઓ લોજ
ના, ના હું દવાઓ તો નથી લેતી એવી એડિશનલ પણ હું, આમ કહીએ ને આપણે કે ઘર થુ બધા એવા વસ્તુઓ હું યુઝ કરું છુ, જે વધારે પ ડતો કેલ્શયમ અને પ્રોટીન આપે જેમ કે આમ તો તમને ખબર જ હશે કે વધારે પડતું પ્રોટીન છે, ને આપણે આમ તો દૂધ અને દાડ નહી તો આપણે ખાતા હોઈએ પણ એના કરતા બી વધારે છે, ને સોયાબીનમાં બ જ સરસ હોય છે. તો હું એક તો સોયાબીન લઉ છું પછી બીજુ છે, ને કે આ કેલ્શિયમ માટે છે, ને આપણે ડે ટુ ડે લાઈફમાં આપડે આમ. આદુ કહીએ ને એમાં પણ બહુ કેલ્શિયમ હોય છે, તો ઇ એનો વધારેમાં વધારે. પ્રયોગ કરું છું ક્યારેક તો છે ને હું થોડો ટુકડો એમને એ એક બે અ મતલબ બંને ટાઈમ સવાર સાંજ એવી રીતે હું રસોઈ કરતા કરતા થોડું આપડે આ મોઢામાં થોડો ટુકડો ચાવી લઉ છું અને એક હજી વસ્તુ છે કે આપ અમુક ફ્રૂટ ફ્રૂટ્સ એવા છે જેમ કે આપડે કહીએ ને કે પેરુ તો પેરુમાં બધાથી વધારે કેલ્શિયમ હોય છે. તો આ બધી ચીજો આવી રીતે હું લઉ છું અને બીજુ તમેં કહ્યુ કે અ કેલ્શિયમ પ્રોટીન એના માટે તો છે જ એટલે જેટલા બને એટલા સા સાદા ખોરાક વધારે મસાલા વાળા નહીં, એવું બધું હું ટ્રાય કરું છું કે આપણી હેલ્થ પર બીજી આડઅસરો ન પડે
અચ્છા, પહેલી વાર મેં તમારી પાસેથી સાંભળ્યું જો કે પેટમાં આટલું બધું કેલ્શિયમ હોય. અને મને તો આમ કેવાય ને કે સાંભળ તદા સાંભળો તમે આદુનો ટુકડો પણ ચાવીશ શકો છો કેટલો કડવો અનેને તીખો હોય, ને આમ મતલબ આપણને સીધું મોઢામાં તે, જીભમાં પડજો ખરેખર એની અંદર પણ હું જો કાગે છે, કે જો એમને એમ ન ચાવી શકીએ તો કે આદુ નો રસ કાઢીને આપણે કોઈ લીંબુ સાકર નાખીને જ્યુસ બનાવી શકીએ કે રસોઈમાં પણ જો એનો ઉપલાગે છે, કે કેલ્શિયમમાં ફાયદો થાય. એ ખરો તમે જે વાત કીધી અચાર્યુ કે પેરુમાં આટલા બધા કેલ્ જેમ હોય શું થાય કે આપણે શાકાહારી રહ્યા એ તેને કારણે રુટીન માટે થઈને ખૂબ જ ફા ફામાં તો આ બે વસ્તુઓ તમ તમે મને જે રોજિંદા આહારમાં ચોક્કસ સરસ જ એને કારણે રોજ જેટલું બને એટલું કે તો મને હજી મને લાગે તમને વિશે તો મને હજી એ પણ જણાવો આન આની કઈ વસ્તુઓ છે જે જો ખો રાકમાં તો આપણે દવાઓની જરૂરત પત ન પ્રારૂ રહીને પ્રોટીન પણ વ્યવસ્થિત મળે રહે.
જો હું છે ને આમ તો જ્ઞાન કહું તો હું પણ અહીંયા ત્યાં વાંચીને બુક્સ માં વાંચીને થોડું અ આપણે કહીએ કે આમ રિસર્ચ કરીને જોવું. અને બીજું થોડું શું થાય કે આપણેે આ બાળકોની જે વિજ્ઞાનની બુક હોય ને એમાં થી ધણું બધું આવતું હોય તો હું એ બધામાંથી થોડી જાણકારી ઉમેરું આ મારા જ્ઞાન માં આમ તો છે ને એના ઉપર કાંઈક બહુ ખાસ એવું અ નથી કરતી પણ જે બી મને ખબર પડે ઈ બધું હું ટ્રાય કરી જોઉં મને ફરક લાગે તો હું બીજાને પણ પછી કહું ને આ બધી વસ્તુઓ જે મેં તમને કહી ને એ મેં કરી જોઈ. તો મને લાગ્યું કે હા સાચે ફરક પડે છે. જેમ તમે આવડાનું નામ લીધું પણ અમે રોજ જ હું સવારમાં કે બપોર બપોર સુધી એક વખત હું આમ અડધું આવડું તો ખાઈ જ લઉં. એની સાથે સાથે ગાજર છે, બીટ છે, એવી બધી વસ્તુઓ વિટામિ સ્માટે પણ લઉ છું અને એક હજી વસ્તુ છે કે આપણે આમ કહીએ છીએ ખાલી દાળ ને બધાના સૂપ ને તમે સાંભળ્યું જ હશે કે જેને આપણે મોરી સિંગ આપણે ખાવાની સિંગ કહીએ એનો પાઉડર છે, તો એવી બધી વસ્તુઓને કે અ વધારે ઉપયોગ કોઈને કોઈ વસ્તુમાં નાખીને અગર એમને એમ નથી ભાવતું આપણે કરીએ છીએ અને મને લાગે છે મોરિંગાની વાત તો તમે પણ મને એક વાર કરી હતી. તો મે પછીથી એડ કરી જ્યારે મારી સાથે તમારી એક વખત વાત થઈ તી. પણ બાકી બધી વસ્તુઓ તો છે ને હું આવી જ રીતે ટ્રાય કરતી રહું કે કારણ કે મેં છે ને બહુ વર્ષો પેલા મને એક વખત કેલ્શિયમ ની કમીનો પ્રોબ્લેમ આવેલો પણ હું ગોળીઓ ખાવં છું, ને તો મને મેં એક બે મહિના ખાધા તો મને લાગ્યું મારું શરીર ફૂલવા લાગે છે. એટલે પછી ત્યારે મેં બધા ઓપ્શન ગોત્યા હતા કે કેલ્શિયમ સેમાંથી વધુ મળે ત્યારે મે કાંઈ કાં કઈ રીતે સાયન્સ બુક આમ આપણે કહીએ, ને થોડું ફોન પર પણ આમ ગોતીને રિસર્ચ કરીને જોયું તો મને ખબર પડી કે જેમ અમુક આયુર્વેદિક ઈલાજો બધા જો જો મે એમાં હતું કે કેલ્શિયમ આ આદુમાં અને મે જેમ કહ્યું. પેરુ બધાથી ફ્રૂટમાં બધાથી વધારે પેરું ને આ મને પેરું તો બોવજ. ભાવે એટલે જયારે બને ત્યારે હું પેરું લઈ આવું અને મોસ્ટલી અઠવાડિયામાં બે કે ત્રણ વખત તો ખાવું જ છું. તો આ બધા એક નાના નાના સહેલા ઉપાયો છે, જે ટ્રાય કરી શકીએ.
પણ ખૂબ જ સરસ એટલે મને લા લાગે છે કે આ જીવનમાં આપણે આ બધી વસ્તુઓને તને જો ઉમેદસારો એવો ડાયટ ચાર્ટ આપણે જો આપણે પાછળ પડીને કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ફાયદો જો ચોક્કસ છે કે હવે તમે જેમ વાત કરી કે મો ઓરિંગા પાઉ વચ્ચે પેલા છે ને જયારે મે તમને વાત જ બહાર થી ખબર પડી હતી કે મોરિંગા એટલે કે સરગવાની સિંગ જે પહેલાં છે, ને એને કુકરમાં બાફુ પી અને ન જે વહી બચ્ચે પી લેતી તી. અને મોડું મારા વરને પણ આવેલો. પણ ઉજવી ન ભાવે પણ હવે રોજ હજી વચ્ચે મેં શું કર્યું કે હું આયુ આયુર્વેદિક મોરિંગાનો પાવડર હવે બોલો. ત્યાં બે જાતના પાઉડર આવે. એક છાલ હોયને એનો પાવડર આપે. આવે અને પોતે એટલે કે જે સિંગ ન જે પલ તપ હોય છે, તો હવે ઈ બંને તેનો પાછળ જોઈના છાલનો પાવડર પીયો. તડકામાં તમને અ ફાયદો થતો હોય, જો પલ્પ વાપરતા હો તો. પલ્પ બેલેન્સમાં ફાયદો થાય, એટલે આ બધું તો કેવાય ને કે જેટલું ડું જ્ઞ શું છે પણ હવે શું. શું થાય છે પછી થોડુંક તો ઉંમરનું ધ્યાન. આપણે તબમર પ્રમાણે કારણ કે મારા દાદી માં મને નાની હતી. ત્યારથી છેલ્લા દસ વર્ષ આગળના દસ. દસ વર્ષની માવજત કરો ને આ. આગળના દેખાય એનું રિઝલ્ટ દેખાય. એટલે જો વીસ થી ત્રીસની વચ્ચે આપણે બહુ. બ આ બી ધ્યાન ન રાખ્યું હોય તો એનું પર. પરિણામ આપણે ભરે ભોગવવું પડે. અને એવી જો આપણે ખૂબ ધ્યાન રાખ્યું હોય. કે કરી આપણે યોગા કરીએ છીએ આપણે. આપણે એક્સેસવાનું ધ્યાન રાખી છે નિયમિત. પછી ઓલા સૂર્યાસ્ત પેલા ન જમીએ આ બધું જો આપણે આપણે જીવ. જીવનનું ઉમેરી દઈએ. તોની જે ઉંમર હોય છે ને એમાં આપણને ખરેખર કેહેવાય ને કે બીજા બધાને જે. તકલીફો દેખાતી સંભળાતી હોય એવી ઓછી આપ આપણા શરીર પણ ક્યારેક ક્યારેક સાચું. એટલે એમ થાય કે રોજ રોજ આવુંજ કર. કરવાનું શમથી રવિ હું આવું જો. ધું કરું તો પંદર. વીસ દિવસ તક આવે એમ લાગે કે બધું પડતે મૂક. જે મારે કઈ આટલું બધું કરવું નથી. તો શું લાગે છે કે મારે કઈ. બદલાવ.
ના ના તમે જેમ કહ્યું ને તેમ બદલાવતો નહીં પણ જુઓ તમે એ વાત તો સાચી કીધી. મારે પણ એવું થાય કે પંદર વીસ દિવસ બધું આવું જ પ્રકારનું ખાવાનું અને બ. બેલેન્સ રાખવાનું એટલે પછી ક્યારેક છે ને બધું નવી નવી વસ્તુઓ જોઈને ખાવાનું બી મન. થાય પણ મનને પણ આવી રીતે આમ ઓલું નહીં કરવાનું આપણે જોઈએ કે અગર કોઈ વસ્તુ આપણને યોગ્ય નથી આવતી શારીરિક રીતે ક એનાથી ક આપણને આડઅસર થાય. તો ત્યારે આપણે થોડું અ કંટ્રોલથી ખાવું પણ એની સાથે. એનું કોઈ ઓલ્ટરનેટ ગોતી લેવું જેમ કે કઈ તીખું તીખું ખાવાનું મન થાય છે તો જે વસ્તુ. એટ આમ પરહેજ નથી તો વસ્તુ આપણે લઈ શકીએ કે એના. એના બદલે કઈક એ પ્રકારની જ બીજી વસ્તુ કારણ કે આમ મનને મારીને ખાવું ઈ પણ. મને યોગ્ય નથી લાગતું કે ક્યારેક મન થાય આ મહિનામાં એક વખત તો થોડું ખાઈ. લેવુ પણ હ અમુક વસ્તુ એવી હોય છે જે આપણા શરીરને બિલકુલ જ યોગ્ય નથી. આવતી તો એનો તો કરવો જ પડશે એટલે આપણે ભલે ને આપણે ગમે કે ન. ગમે પણ આપને છોડવો જ પડે છે પણ જય્યારે બી તમને એવું લાગે કે બસ પંદર દિવસે હું કંટાળી ગઈ છું બસ આવું નથી કરવું ત્યારે બે ત્રણ દિવસ તમે કોઈ એવી વસ્તુઓ ખાવ. ક્યાં કાં તો પછી અ એવું કઈક આમ બહારનું ખાવ કા. બીજું ઘરે એવી કઈક બનાવીને ખાાવ કે જેનાથી તમને થોડો સ્વાદનોો ફરક પડે. અને જે તમને ખાવાનું મન થયું છે એ પ્રકારની કોઈ બીજી ઓલ્ટરનેટ વાનગી બનાવી. મંગાવીને ખાવ કે જેનાથી તમને થોડું આમ મનને શંતવન લાગે પછી. પાછું બીજ દિવસથી તમે શરૂ કરશો ને તો તમારા મન. થોડું સારું લાગશે કારણ કે આમ તો આપણે કહી છીએ ને મન હોય તો માળવે જવાય તો. મ જ હોય ને આપે જે ખાધા કરીએ તો મને નથી લાગતું કે એની સારી અસર બી પછી સારી. વસ્તુની થતી હોય કારણ કે આપ. આપ મનમાં આમ કચવાઈને ખાતા હોઈએ કે આ તો મને ભાવતું નથી પણ હું ખાઉં છું. તો જેમ આપણે બાળકોને કેમ કહીએ કે હાથેથી ખા વધારે અસર કરે તેમ મને લાગે છે કે. મનથી ખાઈ ને તો વધારે અસર કરે એવું મારે મારે મને એવું છે. બાકી આમ તો બધાનું શારીરિક બા. જેવો હોય કે પછી આપડણે કહીએ ને કે જેવી આપણી શરીરની પહેલેથી આદતો હોય એ પ્રમાણે બધાનું અલગ અલગ હોઈ શકે ઓકે
છે હા તમારી વાત બિલકુલ એ મેં તો ઘણા એવા લોકો પણ જોયા છે ક નથી રાખતા અને તો પણ ભગવાનથી થતું અને એકદમ તાજા માજા ફરે એવા કે જે એટલું બધું ધ્યાન રાખ તા હોય તે કઈ કેવાય ને કે અ એજ રાખે તો મને લાગ મને લાગે છે કે તરા શરીર સાથે કેવી છે એ પણ કંઈ ટ્રેનની સામે જઈને ઊભા ન રે કહી જઈએ કે એમ કાંઈ સાવ ખાડે ન પડી જવાય થોડું થોડું આપડણે આપણા શરીર નું રાખવું જ પડે તમારી સાથે વાત કરીને ખરેખર ઘણું જ આભાર કે તમે મને આટલી સારી તલાબ
આવજો